હલો
કેમ છો
બસ મજામાં તમે બોલો
હું પણ મજામાં આજે આપણે ગુજરાતી ખોરાકની એક ખૂબ જ રાપ્રદ પરંપરા વિશે વાત કરીશું
કઈ પરંપરા
ઋતુ પર પ્રમાણે બદલતા ગુજરાતી ખોરાકો
ઓ ખુબ સરસ આ તો ખુબ સરસ ટોપિક લાગે છે ગુજરાતી લોકો હંમેશા ઋતુ અનુસાર પોતાનું ખોરાક બદલતા આવ્યા છે મેં એવું સાંભળ્યું છે
હા બિલકુલ આજે ઘણા લોકો આ વસ્તુ તોું બિલકુલ ગયા ભૂલી ગયા છે પણ આપણા પૂર્વજોને આની પાછળ શું સાયન્સ ખબર હતું
સાચી વાત ચાલો પહેલા ઉનાળાની વાત કરીએ
હા ઉનાળામાં ગુજરાતમાં ઘણ ગરમી નો માહોલ હોય છે એટલે શરીરને ઠંડક મેળવવા એવો ખોરાક ખાવામાં આવે છે
હા જેમ કે છાસ મારા ઘરે પણ રોજ જમ્યા પછી છાસ પીવામાં આવે છે
હા છાસ તો દરેક ગુજરાતી ગલનું અમૃત કહેવાય છે
હા છાસ પાચન સુધારે છે અને શરીરમાં પાણીની કમી પૂરી કરે છે
હા છાસ પાતન પા વચન સુધ સુધારે છે નહી આપણું કરી કેરીનો રસ પછી નહી
હ કેરી ન રસ તો આમરસ છે ગુજરાતી લોકોને આમરસ બહુ ગમે છે
હ આમરસ સાથે પૂરી ખાવાની મજા જ અલગ છે
ખુબ મજા આવે છે પણ સંતુલન પણ જરૂરી છે વધુ આમ રસ પણ નથી ખાવું એ આપણા શરીરને હાનિકારક કરી શકે છે
હા ઉનાળામાં કકડી તરબૂજ અને ખરબુજા પણ
હા હા આ બધા શરીર ના હાઈડ્રેટ રાખે છે જેનાથી આપણે શરીરમાં ચક્કર આવવાની સંભાવના ઓછી થઈ જાય છે ગરમીમાં
હ મારા દાદી કહે છે કે ઉનાળા માં ઓછું તેલ અને ઓછા મસાલો ખોરાક ખાવો
હા એકદમ સાચી વાત કહી ર તમારી દાદી
હવે ચોમાસાની વાત કરીએ આપણે
હા ચોમાસામાં પાચન તંત્ર થોડું નબળું બને છે જેમાં ઋતુમાં ગરમ અને તાજું ખોરાક સૌથી સારું
એટલે બહારનુંું ખાવાનું તળવું જ
હમ ના ના ના ના ના
મારા ઘરે ચોમાસામાં ભચ્ચિયા બહુ બને છે
ભજ્યા અને ગરમ ચા તો ગુજરાતી લોકોની ફેવરટ જોડી છે
પણ રોજ નથી ખાવા જોઈએ નહી
હા બિલકુલ બિલકુલ સાચી વાત એ સંતુલન ખુબ જરૂરી છે નહી તો પેટની પાચન ક્રિયા બગડી શકે છે
ચોમાસામાં અડધું અને આદુ અને લસણ નું પણ વધારે ઉપયોગ થાય છે
હા એમાં એવું કારણ કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
હા મારા નાના કહે છે કે ચોમાસામાં સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ આપ
હા ખુબ સાચી વાત કહે છે તમારા નાના દાદી આ સમયે બેક્ટેરિયા અને ઇન્ફેક્શનનોો ખતરો વધી જાય છે એટલે સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ
હા એટલે તે તાજું અને ઘરેનુંું બનાવેલું જમવું જોઈએ આપડે
હા હવે શિયાળાની વાત કરશું શિયાળામાં મારો શિયાળો મારો ફેવરેટ સીઝન છે જેમાં કારણ કે સિઝનમાં ઘણી સ્વાદિષ્ટ વસ્તુ મળે છે
હા મારી પણ ફેવરટ સીઝન છે કારણ કે જેમ કે ઊંધિયું ખાવા મળે છે
હા વાહ મોમાં પાણી આવી ગય ઊંધિય તો ગુજરાતની ગુજરાતની શાન છે
હા ંધિયામાં ઘણી બધી શાકભાજી નો ઉપયોગ થાય છે નહી
હા એનાથી શરીરનું ઘણું પોષણ મળે છે
શિયાળામાં અધ્યાધ્ય પક પણ બને છે
હા અદડિયા પણ બને છે મારા ઘરે મમ્મી ખાસ અદડિયા બનાવે છે
બોંડનાાલ લાડુ મેથી પાક અને સુખડી પણ બને છે હા કોણ ના લાડુ મેૈથી પાક ણે સુખડી પણ બને છે
હા આ બધી વસ્તુ શરીરને ગરમી આપે છે ગોદનારા હડું મેથી પાક સુખડી ખુબ સરસ છે શરીર માટે
હા આપણા પૂર્વજો ખોરાક ને પણ દવા તરીકે જોતા હતા
સાચી વાત છે આપડા પૂર્વજ એને ખુબ દવા રીતે જોતા હતા
એટલે ગુજરાતી સશનલ ફૂડ માત્ર સિઝનલ ફૂડ માત્ર સ્વાદ માટે નહી પણ આરોગ્ય માટે પણ ખાતા હતા
હા મને લાગે છે કે આપડા આ પરંપરા ફરીથી અપનાવી જોઈએ આજે ફાસ્ટ ફૂડ ના કારણે રકોડ ઋતુ અનુસાર ખાવાની ખાવાનું ભૂલી ગયા છે તે કારણે
અને એના કારણે રહી છે
એટલે નેચરલ અને લોકલ ખોરાકને ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ
હા આપણા પૂર્વજોની આ ખૂબ મોટી શિખામણ છે
હા આપડા આ પરંપરા આગમી પેઢી સુધી પહોંચાડવી જોઈએ
મને એક પ્રશ્ન થાય છે આપણા પૂર્વ જો ઋતુ પ્રમાણે ખોરાક પસંદ કરતા હતા એની પાછળ કોઈ ખાસ કારણ હતું
હા હતું ને ખૂબ જ મોટું કારણ હતું જેમ કે પ્રકૃતિને સમજ હતી શરીરની જરૂરિયાત ઋતુ પ્રમાણે બદલાય છે તે કારણે ખોરાક પસંદ કરતા હતા
હા નઈ થોડું વધુ સમજાવોને મને
એમાં એવું બન્યું કે ઉદાહરણ તરીકે ઉનાળા શરીર ઉનાળામાં શરીરમાંથી ઘણું પાણી અને ખાણીજ તત્વો નીકળી જાય છે એટલે ઠંડક આપતો અને પાણીથી ભરપૂર ખોરાક ખાવામાં આવે છે
એટલે છાસ તરબું અને કાકડી નું મહત્વ વધ તે છે
બિલકુલ અને લીંબુ પાણી પણ ઘણું ઉપયોગી છે
મારા ઘરે અના અનાળામાં ઉનાળામાં રોજ લીંબુ સરબત બને છે
હા એક સારી આદત છે
હા હવે મને એક ગુજરાત ના દરેક ભાગમાં સીઝનલ ફૂડ સમાન હોય છે
ના ના ના ખોટી વાત પ્રદેશ પ્રમાણે પણ થોડો ફેર હોય છે
ઓહ અચ્છા ઉદાહરણ આપો છો
કચ્છમાં સુૂખો માહોલ હોય છે એટલે તે અલગ પ્રકારનો ખોરાક મળે છે અને કાઠિયાવાડમાં તીખો અને ઉરાજો ઉર્જા આપતો ખોરાક વધુ જોવા મળે છે
અચ્છા સુરતમાં પણ ખોરાક ની અલગ જ ઓળખ છે નહી
હા સુરત ન પણ અલગ જ ઓળખાણ છે અમદાવાદ બાજુ આવો પ ત્યાં પણ અલગ જ ખોરાક જોવા મળે છે
હા આજે સુપર માર્કેટમાં બધી વસ્તુ બધી ઋતુ માં મળી જાય છે સાફ
એ સાચું છે પણ બધી વસ્તુ દરેક ઋતુમાં શરીર માટે ઉગ્ય હોય એ તે જરૂરી નથી
હા એટલે નેચરલી જે સીઝનમાં ઘે એ ખાવું હતું ધું સારું છે નહી
બિલકુલ બિલકુલ આજે લોકો ઇમ્પોર્ટેડ ફૂડ ફ્રૂટ પાછળ પણ ઘણા પાગળ થઇ ગયા છે ખબર ને એમાં એવું શું મળે છે તેમને
હા પણ લોકલ અને સીઝનલ ફૂડ ઘણી વાર વધુ પોશાક અને સસ્તા હોય છે
હા આર્થિક રીતે પણ ફાયદાકારક છે
હા ને ખેડૂતોને પણ સપોર્ટ મળે છે આપડા આ ખરીદવાથી
મને ાદી એક વાત કેતા તે મને યાદ આવી
શું
તે કેહેતા કે રસોડું એક ઘરનું પહેલું દવાખાનુંું છે
ઓહ વાહ કેટલી સુંદર વાત કરી છે તમારી દાદીએ
છે ને કેમ કે કારણ કે સાચો ફરક ઘણી બીમારીઓને આવતા પેલા રોકવામાં મદદ કરે છે
ઓ તમે તો એકદમ સાચું બોલ્યા
હમ સ્કૂલમાં આ વસ્તુ વધારે શીખવાવી જોઈએ
હું પણ એજ માનું છું
હમ આપડણે ન્યુટ્રીશન વિશે શીખીએી પણણ પરમ પર પરમપગટ ગણ ઓછું શીખવામાં આવે છે
હા અને આ બંને વસ્તુ જોડાયેલી છે નહી એમાં
હો સાચી વાત
હવે એક બીજી વાત કરીએ સિઝનલ વેજિટેબલ્સનું પણ ઘણું મહત્ત્વ છે
હા જેમ કે કઈ રીતે
ચિમલા લીલવા પાપડી ગાજર અને
હા તે તે આપડી રક્ત શક્તિ વધારે છે
હા આપડે ખુબ સારી વાત કરી આ ટોપિક વિશે પણ હવે ટાઈમ થઈ ગયો છે આપડો કે હવે કાલે કે બીજા કોઈ દિવસે વાત કરીશું મજા આ આ ટોપિક
ખુબ આનંદ આવ્યો ખુબ આનંદ આવ્યો મળ્યા મળ્યા
હા ચાલો મળીએ